હા કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું અ આજે ટ્રેડિશનલ વર્ ટ્રેડિશનલલોથ વર્સેસ મોડન ક્લોથસ વિશે વાત કરીએ
હા હા જરૂર મારા માટે તો બંનેની પોતાની ખાસિયત છે અ ટ્રેડિશનલ ક્લોથસ આપણી સંસ્કૃતિ પરંપરા બતાવે છે જયારે મોડર્ન ક્લોથ કમ્ફર્ટ અને ફેશન માટે ફેમસ છે
હા હું પણ એવું જ વિચારું છું જેમ કે નવરાત્રીમાં ચણ્યા લી કે કેડીિય પહેરીએ તો અલગ જ ફિલિંગ આવે છે હલો હેલો